હા.
કેમ છે, કેવું ચાલે છે?
હઓ.
હા આપણો જે ટોપિક છે. હા મજામાં આપડો જે ટોપિક છે હાલમાં એ કૃષ્ણ ભગવાન ના રિલેટેડ છે કૃષ્ણ ભગવાન એમના બાળપણમાં કઈ રીતની કઈ રીતે લીલા કરી તી એ બધું જે ટોપિક છે એ રિલેટેડ આપે વાત કરવાની છે. એ આ
બરાબર બરાબર. હા તો વાત કરીએ ભાઈ હા બરાબર બોલો બોલો.
હું એમ કઉ છું કે કૃષ્ણ ભગવાન જો આટલું બધું દુઃખ સહન કર્યું હોય. તો આપડે તો એ કાળા માથા ના માનવી હે.
તો.
એમનો જન્મ બી જે થયો હતો એ જેલમાં થયો હતો. એમને ભી એમના મમ્મી પપ્પા થી દૂર રહેવું પડ્યું તું. વાસુદેવજી એમને. એટલા વરસાદ પડતો તો તોભી વરસાદમાં એ લઈ ગયા. અને લઈને એમને આખી નદી જે યમુના નદી છે એ આખી રિવર એમને એ ટાઈમે ક્રોસ. કરીદી અને કાળીઓ નાગ જે હતો શેષ નાગ. એમને એમની રીતે છત્રી બનીને એમને કેવી રીતે આમ પહોંચાડ્યા તા. અને જોવા જોવા જઈએ તો રથયાત્રા આવે એટલે આપડા તહેવારો બધા ચાલુ થઇ જાય. પછી આપડે. રક્ષાબંધન આવે જન્માષ્ટમી આવે આપડે બધા તહેવારો ચાલુ થ ઈ જાય ગૌરી વ્રત આવશે. એ વન એમને બી કેવું કૃષ્ણ ભગવાને તો બહુ સહેન કરેલ હ અને જયારે ગોકુળ માં પછી વાસુદેવ છે એમને લઈ ગ્યા. ત્યાં આગળ યશોદમૈયાને એમને સોંપ્યા નંદ બાબા યશ દા માં બધા કેટલું બધું બલરામજી. ને બધું ના ના હતા ત્યારે એમને કેટલી બધી આ મસ્તી બી કરી હતી. એ બધી લીલાઓ કરી. તમને એમાંથી કઈ લીલા વધારે ગમે એમ જે કૃષ્ણ ભગવાન કરી નાનપણમા.
હા લીલાઓ તો ભાઈ કૃષ્ણ ભગવાન છે એટલે. હ જગત હાર કેવાય એટલે ભાઈ. આખા સમગ્ર વિશ્વમાં. અસ્તિત્વ જે એનું છે આખા જાણકાર અને બ્રહ્મપુરી બ્રહ્માંડ કહી શકાય કે જે અ પોતાના મુખમાં જો લઈને ફરતા હોય છે તો એ કોઈ પણ ઘટના બનવાની હોય છે તો અગાઉ જ એમને સંકેત મળી જતો હોય છે એ કહી શકાય ને એક હિન્ટ મળી જતી હોય છે કે શું ઘટવાનું છે એમ એટલે જે ઘટવાનું હોય છે એ તો એને ખ્યાલ નથી હોતો પરંતુ એને અગાઉ જ કંઈક સંકેત એવો મળી જતો હોય છે કે આગળ જતા કંઈક દુર્ઘટના ઘટવાની છે એટલે એટલે એ
એ પહેલે બી સાવ જ રહી છે એમ એમને મારવા માટે બી કે એટલા બધા આવે છે કંસમાં અમાને ખબર પડે છે તો પુતના માને મોકલ્યા જાય પછી પેલા બગલા જેવા એ આવે છે એમને મોકલે છે એમનું વધ કરવા માટે પછી કેટલા બધા રાક્ષસોને મોકલ્યા છે
હા હા એમાં પણ પેલું જે હા એટલે એમાં પણ પેલું જે માખણ ચોરી વાળા જે સીન છે તો કઈક અલગ જ દ્રશ્ય બનાવતા હોય ને
હા એ તો એમની લીલાઓ માં છે એમની લીલાઓમાં છે મ ફડી નાખે ગ્વાલો બધા બધા જે મટકી ફોડી નાખે માખન લઈને જતા હોય મહીં વચવા જતા હોય તો બી એ મટકી ફોડી નાખે પછી માટી ખાતા હોય છે્યારે યશોધા માં એમનું મુખ ખોલાવડાવે છે ત્યારે યશોદા માં એમના મોડામાં ખુબ પ્ર્ણ જોઈને આશ્ચર્ય થઈ જાય છે અને ભાઈ બેહોશ થઇ જાય છે પછી જયારે એ જમ્યા એજ ટાઈમે જયારે શિવ ભગવાન આવે છે એમના દર્શન કરવા માટે જોગી નું રૂપ ધારણ કરીને આવે છે
હા હા
એજ ટાઈમે કેટલી બધી એમ અને આમ જોવા જઈએ તો કૃષ્ણ ભગવાન ની લીલાઓ તો ગણી ને તો એના કરતા વધારે છે પણ જે તું હા
બરાબર હા એટલે તમે જેટલી વાર તમે જોુવ ને ટીવી ઉપર તો તમને એમ જ થાય કે ફરી એક વાર પાછું જોઈ ફરી એકવાર પાચું જો એટલે અમે પણ જયારે નાના હતા ને ત્યારે અમારે ગામડે પેલી ટીવી આવતી પેલી તમને ખ્યાલ હોય તો પે ના એ ટ ડબ્બો ટીવી આવે ને એ પ્રારે ટીવી આવતી તો
હમ
તો પછી એમાં બધા લોકો અમે દસ પંદર જણા ફેમિલી માં બધા ભેગા થઈ મમ્મી પપ્પ પ્પાને બધા ફેમિલી હોય તો પછી અમે નાના હતા ત્યારે અમને ખોળામાં બેસાડી પછી એ કૃષ્ણની જે લીલા હોય એ ચાલુ કરતા એટલે સાંજે આઠ થી દસ વાગ્યા સુધી એ શો આવતો હતો તો અમે બધા લોકો ખોળામાં મમ્મી ના ખોળામાં સુતા સુૂતા જોતા થાય એટલે હજી મને ઘણી બધી વસ્તુ યાદ છે એટલે તો કઈક અલગ જ મજા છે એમ એટલે જોવાની પરિવાર સાથે જોવાની એટલે ખુબ જ મજા આવતી છે અમાને
તમને ખબર હતી કે જે કૃષ્ણ ભગવાન જયારે પોતાની શિક્ષા લેવા ગયા હતા અને બલરામજી અને કૃષ્ણ ભગવાન ના સુજાજી તો એક શિક્ષા એમને જે લીધી હતી એ ઉજ્જૈનમાં છે સંદીપની ઋષિ આશ્રમ અત્યાર સુધી આપડે પ્રે્ મળ્યો કે કૃષ્ણ ભગવાન સા વિષય ના આશ્રમ માં ભણવા ગયા હતા એ એમના ગુરુ છે આ છે તે છે અ તો ઓ કોઈને નહી ખબર હોય કે ગુરુકુલ ક્યા એમનું સ્થિત એ ઉજ્જૈન માં એમનીધ છે. અમે જ આગળ ઉજ્જૈન જઈએ ત્યાં દર્શન કરવા જઈએ છેમ ત્યાં આગળ‌.
હા બિલકુલ બિલકુલ અને પછી શ્રી કૃષ્ણ. પછ જે સુદામાં છે એ પછી આપડે. બેટ દ્વારકા પણ ચાલીને આવેલા હતા તો ત્યાં. કઈક પેલી હતું ઘઉના ચોખા લઈને આવેલા હતા બાંધીને. તો હજુ પણ ત્યાં તમે ક્યારેક ફરવા જશો. તો ત્યારે તમને મંદિરના દર્શન કરાવશે પછી. પછી તમને છેલ્લે પછી હાથમાં તમને. પ્રસાદ રૂપે તમને ચોખા આપવામાં આવશે એટલે હજી પણ. એ ખુબ જ મંદિર ખુબ જ. બહુ જ રમણીય છે અને એકવાર તમે જરૂર જજો મુલાકાત લેવા.
બ. અને ભગવાને એવું બી જો એમને દુખ ભી એટલું સહન કર્યું છે. ઇવન રામ મહાભારતમાં બી એમને. અને કયા ભગવાનને પોતાના મામાને મારવાવામાં સંકોચ ના થાય. તો ભી એમને પોતાના મામા ન વધ કર્યું કે આગળ વધ્યા. અને એમને એ કર્યું એમને એવી રીતે. જો ગોકુળ છોડ્યું એમના લીધે ગોકુળ છોડ્યું મથુરા છોડ્યું. અને પછી જ દ્વારકામાં આવ્યા ને. વૃંદાવન, ગોકુલ, મથુરા, વૃંદાવન પછી દ્વારકામાં આવ્યા. એ રણછોડ બી કેવાય કે આટલું બધું એમ થય તો
હા એટલે જે પણ એને પ્રાય પ્રાયશિત કે તપસ્યા કરી હતી ને. કેવાય ને કે સુખ પછી દુઃખ આવે છે ને દુઃખ પછી સુખ તો આવે જ છે એટલે બંને કડી તો ચાલવાની છે અને નિયતિ પ્રમાણે જે વસ્તુ. ચાલતી હોય એ પ્રમાણે તો થવાની જ. એમાં કોઈ ન બી કશે ચાલવાનું નથી કોઈ પણ આપડા. એનું પણ નથી ચાલતું તો આપડે સામાન્ય માનવીનું તો. ચાલવાનું જ નથી એટલે નિયત થી પ્રમાણે જ બધું ચાલે છે એટલે એ.
કૃષ્ણ ભગવાન નો જન્મ જેલમાં થયો. અને મોત ભી એમનું કેવું થયું એક પારસી એ એમને પગમાં અંગુઠામાં તીર માર્યું. તે એના લીધે ઓફ થઈ ગયા તો બહુ આપડે બઉ છેલ્લે આ આવી ગયા પણ આમ જોવા જાય. એમને મહાભારત માં બી કેવી લીલાઓ કરી હતી અર્જુન નું વધ એમને ખબર હતું. કે કર્ણાના બાણથી થશે. તો એ કર્ણરનું બાણ એમને ઘટોટ ટચને મરાવી દીધું. કે એનાથી અર્જુન નું મૃત્યુ ટળી ગયું એમ. અને એને એ બી. ખબર હતી કે જે આ ખાટુ શ્યામ ભગવાન છે અત્યારે બરબરીક. એમને કીધું હત કે તને હું ત્રણ બાર આપું છું ત ત્રણ બારમાં જે સૌથી જર કમજોર હોય એમનું તું એ કરજે પણ એમને બી. એટલે કૃષ્ણ ભગવાનને એ ટાઈમે બી લીલા કરી. અને બરબરિક ભગવાનને એમને કીધું કે મારે તારું. દડ જોઈએ છે એમ
બરોબર બરોબર ને તમે જેમ વાત કરી કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ ને તીરવાગેલ બ હતું તો એના જે સમય હવે ત્યારે એનો આવી ગયો હતો અને જે પાપો જેને. કર્યા હતા તેનું પ્રાયશિત રૂપે એ તીર વાગેલું હતું એ પાર્ધિક. કરીને કોઈ વ્યક્તિ એ મારેલું તો અત્યારે તો હું. પણ ત્યાં એક વાર વિઝિટ કર્યા આપડ પાલકા તીર્થ છે ને ત્યાં જ આવેલું છે. એનું મંદિર તો ત્યાં એવી મૂર્તિ એ બનાવેલી છે. કે એ પ્રકારે કે પગમા ને તીર વાગેલું છે એ પ્રકારે ત્યાં મસ્ત.
એ તમે. એ ભી રામાયણ જોડે જોડેલી છે કથા જેમ કે. જ બોલીનું વધ કર્યું એમને બાળનું. તો એ ટાઈમે ચોરી છૂપે જ એમને તીર મારી દું ને રામ ભગવાને બાલી ના છોગરીનું. જ યુદ્ધ થતું હતું ત એ ટાઈમે એમ વીરતા પૂર્વક થોડું એ કર્યું હતું. એટલે એજ જે બાલીને તીરવા ગયું હતું એજ બીજા જેમને મ પડતી એ એમને માર્યું. એના લીધે એમનું મોત થયું અને બીજું. કે કુંંત માતા એ જે શ્રાપ ભી આપ્યો હતો કે તમારા યાદવ કુંડો ના. ના થશે એમ તો. એના રિલેટેડ બી એમનો સ્ટાફ બી પૂરો તો કરવો જ પડે ને જે સ્ટાફ આપ્યો હતો એ. એટલે એના રિલેટેડ બી વિનાશ થયોયો એમ. હા અને જોર છે. રાધાજી જોડે જયારે એમની વાત મીન્સ કે નતો થતો તો પછી એમને વા. ડી વગાડવાનું બી બંધ કરી દીધું હતું અને. આમ મર્યાદા તો એમનામાં કેટલી બધી હતી સોલ હજાર સહસ્ત્રો જે રાણીઓ એમને છોડાયી હતી. એ બધાને એમને હાજર કર્યા હતા એમ. રાક્ષસ આઝાદ કરવા હતા ર જ ને નહી તો. એટલી બધી રાણીઓ એ શું કરવા રાખે સોળ હજાર સહસ્ત્ર રાણીઓ. અને એ ટાઈમ ટાઈમિંગ. કર્યું તું દ્રૌપદીજી ના ચિહરણ થયું હતું તારે ભી. એમને એમના શીર પુર્યા ત એ બધું કેટલું બધું આમ. લીલાઓ તો એમની ગણાય એવી નહીિ પણ એમને લીલાઓ બહુ કરી છે અને. નરસિંહ મહેતા નો ભી આપડે એક કિસ્સો છે. કે એમની જયારે કુંવરભાઈ નું મામેરું ભરવાનું હતું. ત્યારેી કૃષ્ણ ભગવાન જ હેલ્પ કરી. ન તો નરસિંહ મહેતા એટલા કઈ અમીર હતા એ ટાઈમે. જેટલું એમને સાસરી વાળાએ કુંવરભાઈ ના મામાંગ્યું હતું એ. તો ભી એમ ભક્તની માટે કેવા ચતા આવી ગયા એમ.
બરાબર બરાબર તો પાછા મળીશું એક નવા ટોપિક સાથે ચાલો મળીએ આવજો
હા ચાલો મળ્યા શશ્રી કૃષ્ણ.